હા, જાદુભાઈ કેમ છે.
બસ મજા, મજા
સારુ સારુ ઘરે શું, ચાલે બધું
બસ, શાંતિ ઘરે તો બધા નિરાતેજ છે.
સારુ સારુ મમ્મી પપ્પાની મજા છેને, તાર મમ્મી ને કક પગમાં દુઃખતુ તો શું થય હોય.
હા, એ તો ડોક્ટર પાસે બતાવવા લઈ, ગયા હતા. એ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી તો થઇ ગયો
સારુ સારુ કઈ, પાછુ છમણાં
હમણા, બસ જુનાગઢમાં છીએ આ, હોસ્પિટલ ના કામ હતા એટલે જુનાગઢમાં પછી છે, અત્યારે
સારુ જુનાગઢ નો પ્લેન છે, અમારો હમણાંવાનો કઈક વરસાદ પડી જાયને તો શંકર બાજુ ફરવા દવું છે. દિવા, તો કઈક પ્લાન બનાવી આપડે તમે કઈક્રી હો ત્યારે કોલ, કરો મને વરસાદ પછી, તો જાશું આપડા
વેલાજ એમ બને
અવાજ, કપાય તારો કે હા, સારુ વાંધો ત પેલો વરસા જ પડે એટલે આપણે તરત જવાનો પ્લાન બનાવાનો જ છે, ફૂલ ફેમિલી સાથે
હા, તો આવજો ને મને કોલ કરજો તમે આવો અત્યારે
હા, વાંધો નઈિ સારુ હલ હુ, કરુ તમારે તો આવું જ પડે ને જુનાગઢમાં તમે એક જ છો, મારા જાણીતા તમે હશો, તો જ બધું મજા આવશે
હા, એ પણ છે.
હ, તમે પણ ફૂલ ફેમિલી લઈ લ્યો છો. હુ પણ મારા વાઈફ જોડે આવ એટલે આપડે જશું જડાાશંકર ન બહુ સાંભળ્યું છે, કે બહુ મસ્ત પાણી હોયને આમ મજા આવી જાય એવું છે, એમ તો કરીએ પ્લેન
હાા એ પણ વાત સાચી છે, ને્યા પબ્લિક એ પણ વધારે હોય ચોમાસામાં રેનફોલ થાય. એટલે મજા, આવે જોવાનુ
પબ્લિક વધારે તો કેમ મજા આવશે એક નાની એવી નદી, ટાઈપ છે, ને જટાશકર તો
ના ના મોટુ છે, એમ તો આમ આગળ આગળ જ જતુ જવુ પડે જંગલમા
હા, તો આમ ગિરનાર ચડવાનો થશે કે, નહી.
હા, ગિરના ચડવાનો છે. તમે આવો, તો ખરા એક વાર તો ટ્રાય કરીએ આપડે બધા ભેગેથી.
એમ નઈિ ગિરનાર ચડવાનું હશે, તો હું તો હજી પણ ચડી જઈશ પણ મારી વાઈફ નહી, ચડી શકે એનુ શું, કરસ તો
ના, ના એટલ બધુંલા આપડે ગિરનાર, આખો નથી. ચડવાનો
અચ્છા તો વાંધો હા, ઓકે સારુ તો વાંધો, નહી
હા, તમારે શું કરેશ?
મારે બસ શાંતિ જ છે, તમે ક તમારી વાઈફ કેમ છે ભાભી ને કેમ શાંતિ છેને.
બસ મજા જ છે.
હા હવે, કઈ ખુશખબરી દેવાનું કઈ છે, કે પ્લેન તમારો
બસ, હમણાં થોડીક વાર છે.
અચ્છા, ઓકે સરસ લયો. બીજો કઈ પ્લેન છે, તમારો કઈ ફરવા જવાનું હમણા
અત્યારે હું થોડોક બઉ ઉનાળો જેવું છે, એટલે ગરમી બઉ. એટલે, બહાર નીકળવાનો પ્લાન નથી. અત્યારેાર તો
ઉનાળામાં સ્પેશલ બીચો ઉપર ફરવાનો ટાઈમ સ્પેશયલ ઉનાળા ન જ છે, ઉનાળો એટલે, જવ સમુદ્ર કાંઠે એટલે મોજા આવે
થી, જાય આપડે સમુદ્ર કઠ
હા, એ પણ છે. અચ્છા, તમે તો પેલું બીએસસી નર્સિંગમાં છો ને નર્સિંગ ઓફિસર એમ કઈક છો, ને હોસ્પિટલમા
હા, અત તો હોસ્પિટલમાં જોબ કરી એ
હા, યાર ડોક્ટર્સ લોકોની ઈજત સાવ અત્યારે વય ગઈ છે. પેલી છોકરી ના કારણે જોઈ છે, તમે રીલ આવી કઈ જાણ છે, તમને
ના જોય, તો નથી. તે અત્યાર લાગે
તો તો એમાં એક ડોક્ટર હતી, સ્ટુડન્ટ કંઈક એમબીબીએસ કરે છે. એ છોકરી કે કે એને એ લોકો કડર હોય, ખબર છે, જે ડેડ બોડી હોય. જેની, ઉપર સ્ટુડન્ટ બધું શીખે
હા
વર, ઉપર એક ટિપ્પણી આપી ત આમ કમેન્ટસ આપી ત એમા બઉ આમ થઇ ગયો હતો, બઉ બાડો ટાઈપ એમ
એવું છે, આપડ અત્યારે ખબર નથી હોય આપડે એ વધા પ્રમાણમાં હોસ્પિટલ, ના ટાઈમ ય એટલે એમાં જ હોય, એટલે ફોન વધારે યુઝ ન કરી શકીએ.
હા આખા એમબીબીએસ ના જેટલા ડોક્ટર છે, બધા ની ઈજત સૌ પાણીમાં નાખી દીધી એમ થયું સ એટલે એ ટૂકમાં એમ કેતી હતી, કે જે કઢવર હોય ને ડેડ બોડી એમાં બધી એમ ટિપ્પણી એમ દેતી હતી, કે એની જે મને બોલ ય શરમ આવે એ એવી પાણી દે દીધ એને
હ એવું, બધું છે.
ટૂંકમાં આમ મસ્તી કરતી હતી ડેડ બોડી ની તો મસ્તી નો કરવી જોઈએ, ને એઈ લોકો આ સ્પેશિલ શીખવા માટે એક તો ડૂને હોય, બોડી જે થઈ ગયા હોય મરી ગયા હોય એનું આમ આવી રીતે. અને એમાં, એ આવી કમેન્ટ પાસ કરે
ના ના એમા તમારી વાત સાચી જ છે, પણ હવે થોડાક ન
હા એજ થોડા કેટલા બહઉ ઓછા હોય, એવા મળશો પણ એના કારણે આખી કમ્યુનિટી ની ઈજ્જતતામ ડૂબી જાય. તોકમા
હા, એ પણ છે. તમારે વાત સાચી જ છે, પણ હવે એ છોકરાઓને શું કહી શકીએ
છોકરાઓ, તો નથી. હવે મેચ્યોર કેવાય ટ્વેન્ટી થ્રી ટવેન્ટી ફોર, યર્સ ના છોરા થોડી કહેવાય એ જે કરતા હતા, એ લોકોને ખ્યાલ હતો જ કે શું કરે છે, એ લોકોને
હા, એ પણ વાત સાચી છે, તમારી
હમ, પછી તો એના બઉ આમ ફવાડા ખુલા હતા, કે કઈક એના પ્રોફેસર સાથે, પણ આમ રિલેશનમાં રહીને એમ સટ લેતી હતી, ને એવું બધું સામે આવ્યું છે.
અ કેમાં સમજ ન્યુઝમાં આવતું હતુ, કે
હા, ન્યુઝમાં પણ છે, ટીવી ઉપર પણ છે, ખાસ કરીને સોશિયલ મીડિયામાં બહુ જ છે, વાયરલસ્ત ત્યારે, એમ
અત્યાર, લગનમા આપડ નજરમા નથી.
હમ સમય, તો બહ સોશિલ, મીડિયા વાપર ને
હા, અત્યારે આમાં જોબ ઉપર જોય જોબ થી ઘેરેન ઘેરે જો બી એક જ વસ્તુ રહી, ક્યારેક ફોન યુઝ કરવામા આવે
હમ, ભય જ ને એટલે પછી, તમને બઉ ખ્યાલ હોય નહ વધારે
હા, એજને
હા હમણા, આવા કૌભાંડ બઉુ ખુલે છે, એની પેલા કક બિરિયાની નું થયું હતું એ પણ ઓ પ્રણીત એક જ જે કોમેડી વાળો છે, ને કોમેડિયન સ્ટેન્ડઅપ કોમેડી કરે છે. એના શોમાં જ થઈ છે, આ બે વસ્તુ
હા, એ એ પણ મે મેં વાત સાંભળી હતી, એ વધારે પ્રમાણમાં મને ખબર નથી વાતમાં શું હતુ
હમ, એમાં પણ કઈક મને પણ એનો કઈ ખ્યાલ જ નથી કઈક બિરિયાની વિ
હા, એ બધા વાતુ કર તો પછી મેં વધારે, એમાં ધ્યાનના થઈત
શો તમે હા, બોલો
આપડે મયુરભાઈ શું કરે, અત્યારે
મયુરભાઈ શાંતિ બસ બાજુમાજ બેઠે છે, એને થોડુંક ડિજિટલ વર્ક છે, ઓનલાઈન કામ એ કરે છે, એટલે થોડુંક પેમેન્ટ આવી જાય ને
હા, એવું છે, ક્યાય જોબ કરતા કે જોબ નથી. કરતા
નઈ એ તો હજી, સ્ટડી કરે ને
સ્ટડી, કરે સડી
લાસ્ટ યર મા
તો મેરેજ ન વિચાર એું કર છે, મેરેજ નથી. કરવાના હા, મયુૂરભેને
મયુરભાઈ થોડી ઇન્ટરેસ્ટેડ છે, એવી કઈ વાતમા મયુરભાઈ, નો ઇન્ટરેસ્ટ તો એરે કોલ ઉપર કેમ કેવું તમને એનો ઇન્ટરેસ્ટ સેમ સેમ છે, એમ સમજા તમે
હા, યસ યસ સમજી ગયા સમજી, ગયા
હા, નહી એ મેરેજ તમે હજી સમજ્યા નથી, મારે કોલ ઉપર હું તમને જોક કહી ન શકુ એ જે મયુરભાઈ આપડા પુરુષ છે. તો એમની ફિલિંગસ બીજા સેમ લિંગ વાળા વ્યક્તિ તે સામે વધારે છે, એમ સમજી્યા તમે
હા, સમજી ગયયો સમજી ગયો, ભાઈ એવું છે.
હા એટલે, એમના મેરેજ તો થોડુંક અઘરું રહેશે એના મમ્મી પપ્પા માને ન માને
હા, એવું જ છે, કે
હા, માની જાય, તો સારું ઈને પણ હેપી રેવાનું આમ છે, ને અધિકાર તો છે, જે એમ
હા, હા ટાઈમ, તો મળે ને એ પ્રમાણે ન
હમ, પછી બધા બધા ન ફિલિંગ્સ હોયને, જ્યાં મજા આવતી હોય એમ કરતા હોય.
હા બધાને જેવી જેવી ફિલિંગ પછી, એવું કામ
હા, હ, હ તમારે શું ચાલે તમારા છોકરા, બોકરા ને બધું શું કરે બધા
બસ, બધા શાંતિ
સારું, તો હા પણ રાહુલ છેને, તમારા છોકરા નું નામ તો
હા
શું કરે છે, એ કેમ છે, એને
બસ અત્ય તુ, સ્ટડી કરશ હોસ્ટેલમાં મકો હા, કોલેજમાં છે.
રાહુલ જોડે મારી જયારે બેઠક થઈ હતી, યાદ હોય તો તમને આપે મેરેજમાં ભેગા થયા હતા
હા, હા આપડે મેરેજમાં ભેગા
ત્યારે બેઠક થઈ હતી. હા અને ત્યારે મારે કેવું તો ન જોયું તમને પણ હવે, તમે ફ્રેન્ડ છો? તો કહી દઉં થોડુંક ત્યારે મેં એને દુકાને જઈને, સિગરેટ પીતા ભાળેલો
સિગરેટ પીતા જોયએ, તો તમે
હુ, શ્યોર નથી. કે એ જતો કે નહી પણ મને લાગ્યું તો એ જ છે એમ કે રાહુલ ને જ જોય હા, તો થોડુંક આપડે ખ્યાલ રાખો, તો સારું એમ પછી છોકરો એક વાર હાથમાં નીકળી જાય પછી નીકળી ગયો.
હા, એ પણ સાચી વાત છે. તમારી આ ઘેરે આવે એટલે પૂછુ, નક આજ કોલ કરીશ વાત ના એવું હશે, તોને
હા, સારું એટલે એ હોસ્ટેલમાં છે. તો હવે ઘ ગામણા શોસની, રવિ માટે આવવાનું છે ને.
હા, સેટરડે સન્ડે હોય. એટલે આવે
અચ્છા સારુ હમણા, તો અગિયારસ પણ હતી તો ઘરે આવ્યો જ હશે ને કેરી ખાવા
ના, ના અત્ય્યારે. તો નતો આવ્યો એને સ્ટડી કરવાનું હતું એટલે એને કીધું સેટરડે
અચ્છા એવું છે, સારુ સારુ
હમ, ક મુવી સજેસ્ટ કરો ને મારે હમ ટાઈમ છે. થોડોક મવી હું જોઈ નાખું એકાદું સારું હોય, એવુ
તમારે કેવી મૂવી જોવી એટલે વાયોલન્સ વાળી જોવી, કે પછી ઓવર ઓલ મુવી જોવી
ગમે, તેવી મુૂવી હાલે ખાલી સારી હોવી જોઈએ એમ
એવી મુૂવી જોવી હોય, તો તમે બ્લાસ્ટ કરીને એક મુવી છે, એ જોવું બઉ સજેશમાં હાલે છે, અત્યારે બહ માર્કેટ છે. હા, બ્લાસ્ટ
સાઉથ ની છે, કે અચ્છા હીરો હીરો કોણ છે, એમા
એમાં હીરો, તો નામ યાદ નથી હીરો નું તો પણ આમ જોરદાર મૂવી છે.
બછવુ સારુ વાંધો નઈ, હુ જોઈશ એ મુવી પછી કઈશ તમને કેવું લાગ્યું મને
હા, તમ ક દન
સારુ, ચાલો તો ભાઈ
હ, ઓકે બાય
હા